હ
હેલો
હલો હા કેમ છો?
બસ મજામાં આજ તો તમે બઉ શાંત દેખાવ છો શું વાત છે.
શાંત છું આજે
આજે શાંત લાગો છો તમે
સારુ કેવાયને
હા એટલે એમાં એવું છે કે હું એક દિવસ સત્સંગમાં ગઈ હતી ને તો મને આધ્યાત્મિક જ્ઞાન વિશે બહુ જ સારી વાતો સાંભળવા મળી હતી
સારું કેવાય તો બહુ સરસ વાત છે.
હા તો મને થયું કે આજે હું મારી ફ્રેન્ડ સાથે શેર કરું તો અમે તમને એટલે કોલ કર્યો ને તમને શેર કરવા માટે વિચાર્યું કે આધ્યાત્મિક જ્ઞાન એક એટલી સરસ વસ્તુ છે ને કે આધ્યાત્મિક જ્ઞાન એટલે આપણને પોતાને ઓળખવા અને સારા વિચારો રાખવા અનેત સત્યના મા ચાલવાનું આ જ્ઞાન એવું છે મને તો ખરેખર એ એ દિવસે સત્સંગમાં જઈને આવી ને બહુ જ સારું લાગ્યું
સરસ છે પણ સારી વાત છે એ તો
હા એ આપણને કે
પોતાને આપડણે ક્યારે ઓળખીએ
સાચી વાત છે તમારે મનની શાંતિ અને સાચું સુખ જ એ છે.
સાચી વાત છે.
કેવું તમારું કે આધ્યાત્મિક જ્ઞાન આ આધ્યાત્મિક જ્ઞાન ખાલી વૃદ્ધ લોકો માટે જ હોય છે શું કેવું તમારું
આધ્યાત્મિક જ્ઞાન ખાલી વૃદ્ધ માટે જ નહી બધાને આત્મિક જ્ઞાન માનો કે આપણે પાંચથી છ વર્ષ ના બાળકો હોય એને એટલી સમજણ તો હોય જ પાંચ થી છ વર્ષ ના બાળક થી લઈને આપણે વૃદ્ધ હોય તે બધા માટે આધ્યાત્મિક જ્ઞાન ખુબ જરૂરી છે
સાચી વાત છે કે એવું નહિ કે અ ખાલી વૃદ્ધ માટે જ બાળકો યુવાનો વડીલો દરેક માટે મહત્વનું છે. વિદ્યાર્થી માટે પણ એકાગ્રતા અને શિસ્ત અને આત્મવિશ્વાસ વધારવામાં પણ આ આધ્યાત્મિક જ્ઞાન કામ આવે છે. પણ તમને એ ખબર છે કે આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે મેળવી શકાય? હલો હલો હેલો હેલો